હા કેમ છો મારી અવાજ આવે. છે તમને
હા આવે છે ને તો આજે આપણે કયા વિષય ઉપર વાત તો કરી શું કેમ છો?
હું તો મજામાં.
આજે આપણે છે ને રૂપીસ ફિફ્ટન રિસસીવડ ઓન ફોનપે
પેલા તારક ફેવરેટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ વિષય પર વાત કરીશું તો હું તમને મને જે એમાં ફેવરેટ એપિસોડ છે અને મને તેમાં શું આ ટીવી શો માં શું બહુ ગમે છે એના વિશે હું તમને થોડી ઘણી વાત શેર કરું તો તમને હું જણાવું કે જયારે સ્ટાર્ટિંગમાં જે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા આવેલા હતા આ સિરિયલ આવી હતી ત્યારે જોવાની ખુબ જ મજા આવતી હતી અત્યારે પણ જોવાની મજા આવે છે પણ જૂના એપિસોડો જોવાની મજા આવે છે જેમાં ટપુ ટપુ ની મસ્તી પછી જેઠાલાલ જેઠાલાલ અને મહેતાની જે મિત્રતા છે પછી જેઠાલાલ અને ભીડે વચ્ચે જે મતલબ વાતચીત નાના મોટા લડાઈ ઝઘડા થાય છે. અને પેલા બાપુજી અને અ પેલા ભીડે માસ્તર સાથે પણ એમના જે પણ ખાટા મીઠા જે લડાઈ થાય છે એ જોવાની ખુબ જ મજા આવે છે અને તેમાં ખૂબ જ એમ હસી જેવી પણ આવે છે જેમાં ગોકુલધામ સોસાયટીમાં બધા એક બી અલગ અ અલગ રાજ્યથી આવેલા હોય છે અને બધા એક સાથે મળીને રહે છે પરંતુ તેમાં થોડી ઘણી નાની મોટી નોકજોક પણ થાય છે પણ મને એમાં તો થી વધારે એપિસોડ પેું ટપુ ટપુની જે લગન થાય ને બાળ વિવાહ તે જોવાનું ખુબ જ મજા આવે આઈ થિંક મારા સેવ ફોર નંબર ન આઈ થિક એપિસોડ છે તેમાં જોવાની એટલી મજા આવે ને કે તેમાં એ લોકો એ એટલું ફની ફની હોય. કે એમાં બાળ વિવાહ અટકાવવા માટે જેઠાલાલ અને મહેતા ભીડે એ લોકો કેટલું બધું ટ્રાય કરે પરંતુ તે બાપુ જે માન તો નથી પછી સુંદરલાલ પણ કેટલા ખર્ચા કરાવે એ બધું હતું ને જોવાની કેટલી મજા આવે છે. પરંતુ એ પછી એક જેઠાલાલનું સપનું જેવું બનીને રહી જાય છે તો મને તો આ એપિસોડ એક ખુબ જ ગમે છે. તમને કયું એપિસોડ એમાં ગમે છે મને જણાવો ને.
હાજ તમે કીધું ને કે ટપુ નું લગ સડ તો મને પણ ખૂબ જ ગમે છે એમાં એટલું હસું આવે ને કે મે તમને બતાવી નહીક ટપુ ન લગ્ન ટીના સાથે થાય છે અને ના લગ્ન કરીને આવે છે ત્યારે એ છે ને જેઠાલાના ખરાઠાથી એને ઊંઘ ના આવે તો એ રડવા લાગે તો એવી બધી નોકજક જોઈને એ તારક મહેતા ક ઉલ્ટા જો શો એ બધાને જ ખૂબ જ ગમે છે. અ આ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા મે જે એકવાર ગોકુલધામમાં ખેલ મહાકુંભ રચવામાં આવેલું હતું ને તો એ એપિસોડ મને ખુબ જ ગમ્યો કારણ કે એમાં ઘણા બધા રમતો હતા. અને તેમાં ત્રણ જણા વિનર થાય ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ તો આમાં પહેલું ગેમ એ હતું કે લીંબુ ચમચી રમવાનું હતું ત્યારે પોપટલાલે લીંબુને ચમચીથી ચપકાવી કાઢેલું. અને ચીટિંગ કરીને વિનર આવેલો તો એ એપિસોડમાં ખૂબ જ મજા આવે છે અને પછી પોપટલાલ અને હંસરાજ વચ્ચે પંજોનો રમત થયેલો. તો એમાં પોપટલાલ જીતીને આખા ગોકુલધામના લોક કોને શોક કરી દે છે, કે હંસરાજ તો એટલો મોટો અને તે બીજી બાજુ પોપટલા એટલો પાતળો છે. અને એ અહ ફસ્ટ આવી ગયો એટલે અમ્મ બધા લોકો ચોકી જાય છે, અને એક રમત હતું કે બધા જ મ જે સ્ત્રીઓ છે ગોકુલધામની, એ ગોકુલધામ ના પુરુષોને સાડી પહેરાવાના હતા. તો એ એપિસોડમાં બધા સ્ત્રીઓ પોતપોતાના અહ પુરુષોને સાડી પહેરાવી છે. અને એમાં અહ જેઠાલાલ નો પહેલો નંબર આવે તો એ બધા એપિસોડ જોવામાં ખૂબ જ મજા આવે. પણ હાલના એપિસોડમાં એટલી બધી મજા ન છે, પણ આપણે જે પહેલા ના એપિસોડસ જોઈએ ને તો એમાં આપણને ખૂબ જ હસું આવે, અને આપણને એ જોવાની ખૂબ જ મજા પણ આવે, તેમાં બાળકોની મસ્તી, બાળકોની હોશિયારી, તેઓનો સંઘ, માતા પિતામાં ઝઘડા થઈ જાય તો પણ બાળકો વચ ચે ક્યારેય ઝઘડો ન થાય, પછી ગોકુલધામ ખુબ જ સપોર્ટિવ દેખાડવામાં આવે છે. અહ જો કોઈના ઉપર મુસીબત આવે તો આખો ગોકુલધામ એક થઈ જાય છે. તો આવા બધા શો આપણા-આપણા પર ખુબ જ વધારે એવી સારી છાપ છોડે છે, અને આપણને એ બધા શોઝ જોવામાં મજા પણ ખૂબ જ આવે, તો એવા બધા શો એ આપણા દિલ પર હમણાં સુધી રાજ કરે છે. તો મને એ માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ ગમે. હવે તમે મને તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બીજા કોઈ શોઝ વિશે જણાવો ને કે જેનાથી મને અહ હજુ હું તે શોઝ ને યાદ કરીને મને હાસ્ય આવે ચહેરા
હા ચોક્કસ. તમે તો ખુબ જ સરસ વાત કરી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે તમે જે ટપુના લગન લગ લગ્ન ની વાત કરી પછી, જે વ અહ હાથી અને પોપટ વચ્ચે જે લડાઈ થાય છે, જેમાં પોપટ જીતી જાય છે એ બધી જે વાત કરી એ તો ખુબ જ સરસ વાત કરી, મને પણ એ બધું યાદ આવી ગયા એ બધા એપિસોડ જોઈને તો, અને એમાં તો મારું તો એવું છે ને કે હું જયારે પણ જમવા બેસુ ને ત્યારે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ કરીને જ બેસું. કારણ કે એના વગર મને જમવાનો જ નથી ભાવતું એમ તો કહી શકાય, કારણ કે એને એની એને જોતા-જોતા ખાવાની એક અલગ જ મજા આવે છે, પ અને જયારે હું કઈ બીજા કામ કરું ને ત્યારે પણ હું તો એ જોતી તો નથી પરંતુ એનો અવાજ ફૂલ કરી દઉં છું, અને પછી એ સાંભળું છું. એની કંઈક મજા જ અલગ હોય છે, તેમાં એટલું હાસ્ય ને એ બધું છુપાયેલું છે ને કે તેની વાત જ ન પૂછો, અને તમે જેમ જણા તમે જણાવ્યું તેમ કે આખી ગોકુલધામ ને એકદમ ટિવ બતાવવામાં આવ્યું છે. ખરેખર એ વાત તો એકદમ સાચી છે, કે તેઓને એકદમ સપોર્ટિવ બત આવ કોઈને પણ કઈ બી પ્રોબ્લેમ આવે તો બધા એક સાથે થઈ જાય છે અને તેઓને સોલ્યુશન કરે છે અનેા બધા સાથે મળી જઈને તેનું સોલ્યુશન કરે છે એ તો ખુબ જ સરસ વાત છે અને તેવી જ રીતે હું તમને જણાવું ને તો જયારે ભીડે અને અ જેઠાલાલ વચ્ચે લડાઈ થાય છે ને ત્યારે તેઓ એક મેચ ગોકુલધામ પ્રીમિયમ લીગ કેવું કરીને કઈક એ લોકો ચાલુ કરે છે તેમાં જેઠાલાલ ની ટીમ હોય છે અને દયાની ભીડેની ટીમ હોય છે જેમાં જે દયા હોય છે ને એ ભીડેની ટીમમાં હોય છે અને માધવી હોય છે ને એ જેઠાલાલની ટીમમાં હોય છે અને આખરે એમાં થાય એવું છે કે બંને ટાઈ થઈ જાય છે મેચ અને છેલ્લે પોલીસ ડા પણ આવી જાય છે તેમાં પણ એટલું હસવાનું ને એ હોય છે ને ગોલી અને અ આ જેઠાલાલ ની મસ્તીઓ જોવા મળે છે જે ખુબ જ એમ હ મતલબ બહુ હસી આવે ને તેવી વાત તેવા એપિસોડ બનાવવામાં આવેલા હતા અને તમે જણાવ્યું તે પ્રમણે આગળના એપિસોડ જોવાની અલગ જ મજા હતી તે બધા એપિસોડમાં એટલું એમ હાસ્ય હતું ને કે તેની વાત જ ન પૂછો પરંતુ અત્યારે તો બધા કેરેક્ટર ને બધા બદલાઈ ગયા ને તો જોવાનું કઈ એટલું મજા પણ નથી આવતી અને હું તો એજ જણાવું કે તમને કે પહેલાના જે એપિસોડમાં જે મજા આવતી હતી ને જે જેમાં પહેલાના જે ટોપો તો ટપુ સેના હતી ને તેની કઈ વાતો જ અલગ હતી અત્યારે તો ટપુ પણ વારે વારે બદલાયા કરે છે સોનું પણ બદલાયા કરે છે અને અત્યારે મેં જોયું છે ત્યાં સુધી તો ગોલી પણ ગોગી પણ બદલાઈ ગઈ ગોલી પણ બદલાઈ ગયો છે અને તેના કારણે હવે એટલી કોઈ મજા આવતી નથી દયા દયા પણ હવે જોવા મળતી નથી દયા હોય ત્યારે પણ એટલી મજા આવે ને જોવાની જૂના એપિસોડમાં જોઈએ તો કેટલી હસી આવે ને એ બધું જોઈને તો પરંતુ અત્યારે તો દયા પણ એપિસોડમાં નથી દેખાતા તો પછી જોવાની કોઈ અમે મજા જ નથી આવતી તોને અત્યારે પેલાના જેવું કઈ કોમેડી પણ થતું નથી પણ એટલું જ તો કહી શકાય કે તાર મહેતા ક ઉલ્ટા ચશ્મામાં જે જૂના એપિસોડો છે ને તો મેં પહેલા જૂના જ એપિસોડ જોતી હતી એટલે કહી શકું તેમાં કે તેમાં આપણને હસવાની સાથે સાથે બધું શીખવાનું પણ બોબ મળે કેમકે તેમાં વૃક્ષોક વાવવો પછી સ્વચ્છતા રાખવી. બધા વિષયો છે કે તેના પર તેના પરથી આપડે ઘણું બધું શીખી શકાય છે અને તેવી જ રીતે સૌથી મોટો તારક મહેતા ક ઉરા ચશ્માનું જે મને મને એવું થાય છે કે આ કદાચ હોઈ શકે કે બધા સાથે મળીને બધાની સમસ્યાનું નિરાકરણ કરે એ ખુબ જ એમ સરસ વાત છે એ વાત તો મને એટલી ગમે ને તમે જોજો દરેક એપિસોડમાં હોવું જોઈએ કોઈને પણ ઘરે પ્રોબ્લેમ આવે તો બધા મળીને બધા સાથે મળીને તેમનું સોલ્યુશન લાવે એ એકદમ. એકદમ દરેક એપિસોડમાં એવું થાય છે અને તે ખુબ જ સરસ વાત છે એટલે તો આપણે સૌની સાથે એકતામાં રહેવાનું એ તારક મહેતા ક ઉલ્ટા ચશ્માની સિરિયલ દ્વારા આપને શીખવવામાં આવે છે તમે શું કો કહેશો આ વિષય પર.
હા. તારક મહેતા ના ઉલટા ચશ્મામાં એકતાની એટલે એકતા બનીને રહેવું એ શીખવાડવાનો એનો મુખ્ય પોઈન્ટ છે, જ્યારે ગુસ્સા હોય તો કોઈ પણ હોય, પણ જયારે કોઈ પણ સંકટ આવે તો આખી જે ગોકુલધામ સોસાયટી છે, એ એક બની જાય છે. તો એજ શો એ શો ની એક ખાસિયત છે કે એમાં એ બતાવવામાં આવ્યું છે. અને બાપ પુજીની કેટલી બધી અહ શિખામણ વાળી વાતો છે, તેઓ અહ લોકોને જ્ઞાન આપે છે કે આવું કરો, આવું ન કરો, મોટા નું આદર કરો, વૃક્ષો વાવો, સ્વચ્છતા રાખો, ગરીબોને દાન આપો, તો એવા બધા એ શોમાં બતાવવામાં આવતું હતું. તો ચાચાજીની વાતોથી પણ આપણને ખૂબ જ પ્રેરણા મળે એવી બધી બાબતો કરવામાં આવતું. તો એટલા માટે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ લોકોને ખૂબ જ પ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ અહ એને એકવાર અવોર્ડ પણ મળ મળેલો હતો, એ સિરિયલના કારણે, તો આજે તમારી સાથે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઉપર વાત કરીને મને ખુબ જ ગમ્યું, અને આ એક સાથે વાત થઈ ગઈને તો એનાથી તો ખુબ જ મજા આવી. તો તમારી સાથે વાત કરીને મને બહું જ સારું લાગ્યું, તો આપનો આભાર.
તમારો પણ ખુબ-ખુબ આભાર. તમારા જ સાથે વાત કરીને પણ મને ખુબ-ખુબ મ વધારે માહિ તારક મહેતાના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. તમારો પણ ખુબ-ખુબ આભાર. ચાલો તો બેન આવજો.
હા.